હલો અવાજ આવે છે?
હલો.
અવાજ આવે છે?
નમસ્કાર.
હા નમસ્કાર અવાજ આવી રહ્યો છે.
હા તો આજે આપણે સ્વચ્છતા પર વાત કરીશું
હા તમારો ટોપિક ખુબ જ સરસ છે. કારણ કે સ્વચ્છતા એ આપણા માટે ખુબ જ જરૂરી છે. પહેલા તો હું તમને જણવા માગુ છું કે પહેલા તો આપણે જાતે સ્વચ્થ રહેવા જોઈએ. જો આપણે પોતે જ સ્વસ્તા રાખીએ તો આપણે આપણા ફેમ આપણો પરિવાર અને આપણો જે આપણું ગામ છે શહેર છે એમ ધીરે ધીરે કરીને આપણે સસ્તા જાળવી જોઈએ ખાસ કરીને આપણે પોતે જ સ્વસ્થ રાખવી જોઈએ. એટલે તે કેહેવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા હોય. સ્વચ્છતા આપણા જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ છે કહેવામાં આવે છે કે આપણે જ્યાં પણ આપણે સ્વચ્છતા રાખીએ ને એવી જગ્યાએ પ્રભુ નો વાસ હોય અને જે આપણે ગંદકી કરતા હોએ ત્યાં ત્યાં પ્રભુનો વાસ હોતો નથી. સ્વસ્થતા માત્ર શરીરની જ નહીં પરંતુ ઘર શાળા ગામ શહેર અને સમગ્ર પર્યાવરણ પર્યાવરણની પણ રાખવી જોઈએ. જો આપણે આ બધાની સ્વસ્થતા રાખીશું તો જરૂર આપણે આપણા ભારત દેશને પણ આપણે સ્વચ્છતા સ્વચ્છતા થી ક્લીન કરી શકે યોગ્ય રીતે સ્વચ્છતા એટલે કે આપણે નદી હોય કે આપણે જે આડોશી પાડોશી જ્યા પણ આ આપણને ગંદકી જોવા મળતું હોય ત્યા આપણને- - સસ્તા રાખવી જોઈએ આપણે કચરા કચરા પેટીમાં જ નાખવું જોઈએ પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ. જાહેર સ્ત્રો ગંદકી કરવી ના જોઈએ વૃક્ષો વાવવા જોઈએ અને જયારે પણ આપણે વૃક્ષો વાવીએ છીએ અને એમાંથી જે પ્લાસ્ટિક નીકળતું હોય આપણે જે કચરા પેટીમાં નાખવું જોઈએ પરંતુ અમુક એવી પણ જગ્યા હોય છે જ્યાં જે વૃક્ષો આવતા હોય છે અને એમાં જે પ્લાસ્ટિક હોય છે. ને એ એમાં જ નાખી દેતા હોય છે તો એ એમાં જ નહી નાખવાની. એને પણ યોગ્ય રીતે જે જે પણ જગ્યાએ જે મોટી મોટી ડસ્ટબિન રાખેલ હોય એમાં આપણે નાખવું જોઈએ અને સ્વરછતા એ સારા જીવનની ઓળખ છે જો દરેક વ્યક્તિ સ્વચછતા જાળવવાનો સંકલ્પ કરે તો- - આપણું ગામ શહેર અને દેશ સુંદર સ્વસ્થ બની શકે છે. તેથી આપણે સોએ સ્વચ્છતા જાળવવી જોઈએ. સ્વસ્થતા એ આપડુ કે- - ખુબ જ એક મહત્વનું જે કાર્ય છે અને- - સ્વસ્થતા જાળો ભ બધા માટે ખુબ જ આવશ્યક છે તો તમે આના વિશે શું કેશો?
સ્વચ્છતા એ ખુબ જ જરૂરી છે. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ લોકો શાંતિથી જીવી શકતા હોય છે એક પ્રસિદ્ધ કહેવત પણ સ્વચ્છતા એજ સેવા છે અને સ્વચ્છતા ત્યાં પ્રગ આ બંને વાક્યો આપણને શીખવે છે કે જ્યાં સ્વચ્છતા હોય છે. ત્યાં આરોગ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિનો વસવાટ થાય છે સ્વચ્છતા એટલે માત્ર શરીરને સાફ રાખવું એ જ નહીં પરંતુ આપણા મન વિચાર ઘર શાળા ગામ શહેર અને સમગ્ર દેશને સ્વચ્છ રાખવો સ્વચ્છતા એક સારી ટેવ છે જે બાળપણથી જ આપણને વામાં આવે છે જો દરેક વ્યક્તિ પોતાનું ઘર કરતવ્ય નિભાવે તો આખો સમાજ સ્વચ્છ બની શકે છે. જો આપણે સ્વચ્છ હોઈએ તો જ આપણે સારા તંદુરસ્ત રહી શકીએ છીએ આપણે આપણા મનને અને આપણા શરીર ને સ્વચ્છ રાખવું જોઈએ આપણું શરીર આપણું શરીર આપણું સૌથી મોટું ધન છે. જો શરીર સ્વચ્છ ન હોય તો આપણે બીમાર પડી શકી છીએ અને આપણને અનેક રોગો પણ થ અને જો શરીર સ્વચ્છ હશે તો આપણે અનેક રોગોથી બચી શકીશું. રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ અને પછી સ્વચ્છ કપડા પહેરવા જોઈએ સમયસર હાથ ધોવા જોઈએ અને રોજે દાંત સાફ કરવા જોઈએ આપણે સવારે અને સાંજે બે બે ટાઈમ દાંત સાફ કરવા જોઈએ જેથી આપણા દાંત સડી ન જાય અને પીવાનું પાણી ચોખ્ખું પીવું જોઈએ નખ કાપ કાપવા જોઈએ મોટા નખ હોય તો તેમાં ઘણો બધો મેલ ભરાઈ રહે છે અને તે આપણા શરીરમાં જવાથી આપણે બીમાર પડી શકી છીએ નાની નાની આદતો આપણે સ્વસ્થ રાખવી જોઈએ વ્યક્તિગત સ્વચ્છતા જેટલી જરૂરી છે એટલી જ જરૂરી આપણા ઘરની સ્વચ્છ પણ છે આપણું ઘર આપણે સ્વચ્છ રાખવું જોઈએ જેથી કરીને આપણને જોઈને આજુબાજુના લોકો પણ પોતાનું ઘર સ્વચ્છ રાખે આપણે આપણા ઘરને અને આપણા આંગણાને સ્વચ્છ રાખવું જોઈએ રોજે તેની સફાઈ કરવી જોઈએ એટલું જ નહી આપણા ઘરની સ્વચ્છતા પણ ખૂબ જ જરૂરી છે. ઘરનું રસોડું પીવાનું પાણી શૌચાલય અને આસપાસનું વાતાવરણ ચોખ રાખવું જોઈએ તેની રોજે સફાઈ કરવી જોઈએ જેથી ત્યાં ગંદકી ના ફેલાય ગંદકીથી મચ્છર માખી અને જીવ જંતુઓ ઉત્પન્ન થતા હોય છે. જેના દ્વારા અલગ અલગ બીમારીઓ થતી હોય છે જેમ કે, ડેગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડ અને કોલેરા જેવા ગંભીર રોગો ફેલાવે છે. અને આ રોગો બાળકોમાં તરત થતા હોય છે. જેથી બાળકો બીમાર પડી જતા હોય છે. તેથી આપણે આપણા આપણું રસોડું શૌચાલય અને આસપાસનું વાતાવરણ ખુબ જ સ્વચ્છ રાખવું જોઈએ. અને પીવાનું પાણી આપણે હંમેશા ગાળીને અને પછી ઉકાળીને. ઠંડુ કરીને પછી પીવું જોઈએ. જેથી તેમાંના કીટાણુઓ મરી જતા હોય છે. ગમે ત્યાંનું પાણી પીવું જોઈએ નહીં. તે આપણને બીમાર પાડી દે છે. શાળા આપણે શાળાઓ પણ સ્વચ્છ રાખવી જોઈએ. શાળા એક જ્ઞાન નું મંદિર કહેવામાં આવે છે. તેથી શાળાનું. હંમેશાં આંગણો, ક્લાસ. અને. બધું જ સ્વચ્છ રાખવું જોઈએ. વર્ગખંડમાં કચરો કરવો જોઈએ નહીં. અને જે કચરો કરે એને પણ ના પાડવી જોઈએ. કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ. આપણે ગમે ત્યાં બહાર ફરવા જતા હોઈએ. કે ગમે તે રસ્તા પર ચાલતા હોઈએ. પરંતુ કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ. કચરા કચરો નાખવા માટે, કચરા પેટી નો ઉપયોગ કરવો જોઈએ. જેથી ગંદકી ન ફેલાય. અને ગમે ત્યાં થૂકવું પણ ન જોઈએ. ગમે ત ગમે ત્યાં થૂંક વાતી કીટાણુઓ ઉત્પન્ન થતા હોય છે.
હા! તમે ખુબજ સરસ વાત કીધી. અને તમે એટલી સરસ સરસ વાત કીધી કે, મને ખુબ જ. ખુબ જ એમાંથી, ઘણું બધું એવું સમજ સમજાયું અને. જાણવા પણ મળ્યું. અને તમે જે સ્વચ્છતા વિશે વાત કીધી. એ આપણે. બધા સ્વસ્થતા રાખવી જ જોઈએ છે. એટલા માટે જે આ કહેવામાં આવે છે. એ પંક્તિ છે કે. સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા.
સ્વચ્છતા હૈ એ સારી આદત છે. સ્વચ્છતા રહેવાથી. આપણે તંદુરસ્ત રહીએ છીએ. સ્નાન કરવું જોઈએ. સાબુથી હાથ ધોવા જોઈએ. સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. કચરો હંમેશા કચરા પેટીમાં નાખવો જોઈએ. ઘર, શાળા આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું જોઈએ. અને ખાસ કરીને, હું તમને જણાવા માગુ છું કે. આપણે આપણું જે ઘર હોય છે. એ પેલા સ્વચ્છ રાખવું જોઈએ. આપણે રોજ સ્નાન કરવું કરવું ત્યારબાદ આપણે. જયારે પણ આપણે બાથરૂમમાં જતા હોઈએ. ત્યારે બહાર નીકળીએ ત્યારે, આપણે સાબુથી હાથ ધોવા જ જોઈએ. અને જો આપ નહી ધોઈએ તો આપણા હાથમાં બેક્ટેરિયા હોય છે. જેનાથી આપણે. રોગ રોગ આપણને લાગી શકે છે. બીમાર પડીએ છે એટલે. જો હું કેવા માંગુ છું કે, જો દરેક વ્યક્તિ સ્વચ્છતા. અપનાવે તો આપણી દેશ સ્વસ્થ બનાવી શકીએ. અને ખાસ કરીને. સ્વચસ્થતા એ માનવ જીવનનો આધાર છે વ્યક્તિગત. સામાજિક અને પર્યાવરણીય સ્વચ્છતા હા! એટલા મુદ્દા છે કે, આપણે એના પર ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. અને ખાસ કરીને, આપણે જે આપણો વિસ્તાર છે. આપણે પેલા સજ રાખવું જોઈએ.
ખાસ કરીને, હું તમને એ વાતનું હું તમને વિનંતી કરું છું, કે જ્યારે પણ આપણે. કોઈ પણ વસ્તુ લાવીએે તો પ્લાસ્ટિકમાં ના લાવવાનું કારણ કે પ્લાસ્ટિક એવી વસ્તુ છે જે જમીનમાં ભળ જતી નથી મ પ્લાસ્ટિક પ્લાસ્ટિક ન જો આપણેે
સળગાવી દેએ તો એમાંથી પણ ધુમાડ નીકળે છે અને એનાથી પ્રદુષણ ફેલાય છે તો પણ આપણે પ્લાસ્ટિક જેવી જે આવી વસ્તુઓ હોય એ બી ના વાપરવી જોઈએ આપણે જે છત્રરાઓથી હોય એ બી આપણે વસ્તુઓ વાપરવી જોઈએ અને જે સરકાર દ્વારા જે પણ જગ્યા જે જે કચરા પેટીઓ હોય નગરપાલ નગરપાલિકા દ્વારા જે પણ વિસ્તારોમાં જે પણ સુવિધાઓ કરેલી હોય એ આપણે ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં જ આપણે કચરો નાખવો જોઈએ અને આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે સુૂખો કચરો મતલબ અને ભીનો કચરો અલગ જેથી કરીને એ જયારે પણ નગરપાલિકામાં જે આવે એ લોકોને યોગ્ય રીતે યોગ્ય રીતે લઈ જઈ શકે અને ખાસ કરીને આપણે ઘરનું જે સવાર ન અથવા તે સાંજ ન જે બનાવેલું હોય જે જમવાનું એ આપણે બગાડ ન કરવો જોઈએ જો આપડે બગાડ કરીશું અને ફેકી દઈશું તો એનાથી પણ એનાથી પણ જે ગંદકી ફેલાઈ શકે છે તો હું તમને હાથ જોડી ના અપીલ કરો છું કે તમે પણ તમારા વિસ્તારમાં સ્વચ્છતા રાખજો
હા હું પણ હવે મારા વિસ્તારમાં અને ઘરમાં બધી જગ્યાએ સ્વચ્છતા રાખી તો મિત્ર આપણે આ ટોપિકને અહી પૂર્ણ કરીએ